કૃષ્ણ
ના. બસ હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. શું કામ કરી રહ્યા છો?
જો ને કંઈ નહીં થોડું આજે મને એમ થયું કે થોડા ઘરમાં થોડા ચેન્જીસ કરી દઈએ, થોડું ચેન્જીસ કરે તો આપણને ઘર બી સારું લાગે અને થોડુંક એક અલગ થોડી વાઈબ આપે ને ઘરમાં તો બસ. હું પણ આજે થોડુંક સોફા થોડાક નવી જગ્યાએ ખસાડીને મૂક્યા હોલમાં થોડુંક થોડાક મોટ નાના મોટા એવા ચેન્જીસ કર્યા તો કેટલું સારું લાગે છે ને.
સાચું કો છો તમે બદલાવ કરવો બહુ જ જરૂરી છે. આપણે એક જ વસ્તુને એક જ જગ્યા પડી પડી જોઈએ તો પણ થોડું બોર લાગે છે તો આપણે એમાં થોડું ચેન્જીસ કરીએ બદલાવ કરીએ તો આપણા માટે પણ નવીન હોય છે. અને આપડે એનું આપ આપણા આપણા ઉપર પણ સારો પ્રભાવ પડે છે, જયારે આપણે બદલાવ કરીએ તો આમ નવીનતા અનુભવીએ તો એ પણ આપણે આપણા માટે સારું છે.
હા, એ તો તમે સારું કીધું કે ઘરમાં આપણે કંઈ પણ જોઓ ને ઘરમાં આપણે સાજ સજાવટ કરીએ કંઈ પણ નવું થોડુંક આામ બદલાવ કરીએ તો કેટલું સારું લાગે ને એક તો આપણો રૂમ પણ અલગ દેખાય અને પહેલાં કરતાં થોડો અલગ પણ દેખાય અને સારું પણ લાગે. તો હું પણ થોડા થોડા આ દિવસે આવું કરું છું.
સાચું કહો છો તમે હું પણ એવું તો કરતી જ રહું છું. આપણેે હોલમાં પણ આપણે થોડો ઘણો ચેન્જીસ કરીએ આપડણે બેઠક વ્યવસ્થા થોડી ચેન્જ કરીએ કે આપણે જે શોકેશમાં આપણે જે બધી વસ્તુઓ લગાવેલી હોય એમાં પણ આપણે થોડો બદલાવ કરીએ. કઈક નવી વસ્તુ ઉમેરીએ ક કક તો એને નવીન પ્રકારથી આપણે મૂકીએ તો પણ એમાં બહુ જ આપણે જો પણ અલગ એને અલગ કરીએ તો પછી આપણને આમ લાગે કે ના કઈ તો બદલાવ થયો છે તો એ પણ આપણા માટે સારું હોય છે. અને જોને આપણે બેડરૂમમાં એકમાત્ર બેડશીટ ચેન્જ કરીએ છીએ તો પણ એકદમ બેડશીટ આપણા રૂમ નો દ્રશ્ય જ કેવો અલગ જ દેખાય છે, તો એ પ્રમાણે બદલાવ તો આપણા જીવનમાં બહુ જરૂરી છે અને સાફ સફાઈ કરીને આપણે ઘરને સજાવું એ તો ગૃહિણીઓનો એક ફેવરેટ ટાસ્ક છે.
હા. બિલકુલ. એ એમાં તો આપણને કોઈક પાછા નહીં પાડી શકે, એ તો આપણા બધામાં એક ટેલેન્ટ હોય જ છે, જો ને આપણે રૂમના ખાલી પડદા ચેન્જ કરી દઈશું, કે પછી કંઈક નવો કંઈક કલર કરાવી દઈશું તો પણ રૂમ કેટલો મતલબ સારો ઓર મતલબ સુંદર દેખાવા લાગે છે ને. તમે કીધું તેમ બ લાવ તો કરવો જ જોઈએ. આમ પણ કહેવાય ને પરિવર્તન તો જીવન પેલું શું કહેવાય પરિવર્તન તો જીવનનો નિયમ છે એવું કંઈક તો કહેવાય ને એટલે કંઈકને પરિવર્તન કર તાર રહેવું જો એ આપણને તો શું આપણે પણ પેલું આ આખો દિવસ આપણે તો જો ચોવીસ કલાક ઘરમાં જ રહેતા હોઈએ છીએ. તો કોઈક વાર આપણે બી સેમ એજ વસ્તુઓ જોઈ જોઈને બોર કંટાળી જતા હોય ને તો થોડુંક આવી રીતે ચેન્જીસ કરતા રહીએ ને આપણી બેઠક વ્યવસ્થામાં કે બેડરૂમમાં અ પડદા ચેન્જ કરીને, કે પછી બેડની જગ્યા પણ થોડુંક ચેન્જ કરીને, તો સ સારું લાગે આપણને પણ
હા. બિલકુલ સાચું કહો છો તમે અને જો આપણે અ આપણે હવે તમે જોયું હશે કે, અ કેટલા બધા સ્ટીકર્સ ને એવું બધું પણ આવી ગયું છે કે જેનાથી આપણે આપણા ઘરની ગોઠવણીમાં સાજ સજામાં પણ મદદ અ કરે છે ઇન્સ્ટ આપ પડે અ ફલા ફ્લિપકાર્ટ પર, મીશો પર કેટલા બધા સ્ટીકરો અને ઘરે સજાવાની કેટલી બધી વસ્ હો ઉપલબ્ધ છે. અને કેટલા બધા એવા નવીન નવીન અ એવા હોય છે, સ્ટીકર જેને આપણે આપ આપણા આપણા ટેલેન્ટથી અલગ અલગ પ્રકારથી ગોઠવીને અ ઘરમાં કોઈ વેલડીઓ કે કોઈ પણ પ્ર પ્રકારની ડિઝાઇન એવા પણ આપણે આપણા વોલ પર અગર લગાવએ છીએ. તો પણ એનાથી પણ બહુ જ મોટો બદલાવ આવે છે.
બિલકુલ. એ તો તમે બહુ સરસ વાત કરી કે આજકાલ મતલબ વોલપેપરને બધા વોલપેપરને બધા સ્ટીકરને બધા બહુ જાત જાતના નીકળ્યા છે અને ઇઝીલી આપણે જાતે આપણે કોઈ કારીગરને બોલાયા વગર આપણે જાતે એને ઘરે લગાવી શકીએ છીએ. તો થોડા થોડા દિવસે આવું બધું કંઈક જે તમને પ્રિન્ટ પસંદ હોય એવું મંગાવીને લગાવું તો બહુ આમ ઘર સરસ લાગે છે, ને જેને ગ્રીનરી પસંદ હોય, નેચર પસંદ હોય, તો એ એ રીતના પણ વોલપેપર લગાવી શકે છે.
સત શું કો છો તમે? હા તો તો આપણને કરવો જ જોઈએ. અને અમે પણ એને પહેલા એક બીજા બીજી જગ્યા રેતા હતા. પછી ત્યાંથી અમે આ ઘરમાં ટ્રાન્સફર કર્યો ને તો આ ઘરમાં પણ અમે ત્યાંની વસ્તુઓ તો લાયા છે. પણ નવીન પ્રકારથી એને મૂકવામાં અને નવીન પ્રકારથી એને સાજ સજ્જા કરવામાં કરવાથી, એનો એ પણ માહોલ એકદમ ચેન્જ થઈ જાય છે. અને બાળકો માટે પણ આપણને દિવસે ને દિવસે કોઈને કોઈ એવી વસ્તુઓ ત્યાં લગાવવી જોઈએ એમના રૂમમાં. કે સજ સાજ સજ્જામાં જે એમના માટેના અ સકારાત્મક પ્રભાવ આપે. આપણે ઘરે અ આપણે અ બેઠક રૂમની વ્યવસ્થા ગોઠવીએ છેએ તો એમાં પણ કેટલા બધા એવી વસ્તુઓ છે જે આપણે લગાઇએ તો એનાથી પોઝિટિવ વાઈબ મલે છે. જેમ કે, સુર દોડતા ઘોડા હોય એમની ફ્રેમ પછી પછી અ લાફિંગ ગુ્ડા, પછી કેટલી બધી એવી અ સજાવટીની વસ્તુઓ છે જેથી આપણા ઉપર અ સકારાત્મક પ્રભાવ આપે. તો એ પણ આપણને આપડી સાજ સજ્જામાં જરૂરથી સામેલ કરવા જોઈએ.
અને આજકાલ તો તમને ખબર જ છે કે મતલબ યુટ્યુબ પર ને ઇન્સ્ટાગ્રામ પર એવા કેટલા બધા પેજીસ છે જે તમને મતલબ હેન્ડમેડ વસ્તુઓ બનાવતા શીખવાડે છે. તમારા વેસ્ટ, તમારા ઘરમાં જે પણ વેસ્ટ પડ્યો હોય એમાંથી વેસ્ટ આઉટ વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ બનાવીને શીખવાડે છે, ડીએ વાય ડીએ વાય જેવ જેને કહે છે તેમાંથી બી આપણે ઘરને સાજ સવા જાવટની કેટલી સુંદર સુંદર વસ્તુઓ આપણે તૈયાર કરી શકીએ છે ને? જૂના કપડાઓ માંથી કે ડેનિમના ઓલા જૂના જીન્સ એમાંથી આપણે કેવા સરસ સરસ કુશન છે કે કંઈ પણ નવીન પ્રકારનું કંઈક બનાવી દઈએ છીએ આપણે.
સાચું કહ છો હા. એટલે આપડે પોતાની કલાકારી કરીને પણ કેટ લી બધી વસ્તુઓને સજાવીને પણ આપણે આ કરી શકીએ છીએ એવી પ્રમાણે કામ. અને કેટલી બધી એવી વસ્ત વસ્તુઓ છે જે આપણે યુઝમાં જ નથી આવતી એનું પણ આપણે ઉપયોગ કરીને ઘરમાં સજાવટ કરી શકીએ છે. ને કેટલી બધી એવી વસ્તુઓ પણ છે જે બહુ જ પુરાણી થઈ ગઈ છે અને હવે આપણને એવું થાય છે કે એને આપણે કાઢી નાખીએ, પણ એને પણ નવીન પ્રકારથી ગોઠવીને કે નવીન ફરીથી એને રિસાયકલ કરીને પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ બધી વસ્તુઓ બાળકોને પણ આપણે એન્કરેજ કરવા માટે કરી શકીએ કે હવે એમના વેકેશન છે તો વેકેશનમાં એ લોકોને આપણે આવા ટાસ્ક આપીએ કે પેપર પેપર ફ્લાવર થી કઇ એવું બનાવો કે આપણા ઘરમાં બેડરૂમમાં આપણે સજાઈએ કે બેઠક રૂમમાં સજાઈ શકીએ. એવી કઈ વસ્તુઓ બનાવો તો છોકરાઓ પણ એવું બનાવવામાં પણ એમનો સમય પણ સારો પ્રસાર થઈ જાય છે અને એવું સાત સજા વાળી વસ્તુઓ બનાવે તો આપડુ ઘર પણ સજાવટથી ભરી જાય.
બિલકુલ. જેમ કે, જો આપણા ઘરમાં તેલના ઓલા કેનને બધા આવતા જ હોય તેલના કેન આવતા હોય છે, પાણીના ઓલા એ આવતા હોય છે કેન તો એને પણ તને ખબર રિસાયક્લિંગ કરીને એને સારી રીતે પેઇન્ટ કરીને તેલના કેનને પણ તમે થોડુંક આવી રીતે કાપીને એમાં પેઇન્ટ કરીને જે તમને ડ્રોઈંગ પેઇન્ટિંગ પસંદ એમ પેઇન્ટિંગ કરીને તમે મતલબ એક વાસ જેવું કે કુંડા જેવું પણ તમે એક બનાવી શકો છો સારા એવા એના પર વોટર કલરથી ડ્રોઈંગ કરીને એ દેખાય બી કેવા સરસ છે ને મેં ઘણી જગ્યાએ એવા બધા જોયા છે.
હા સાચું કહો છો તમે એનાથી આપણે એલિફન્ટનું પછી બીજા બધા અલગ અલગ એનિમલસનો એમાં આપણેે આકાર આપી શકીએ છીએ. એવી અ એવી પ્રકારથી આપણે કટિંગ કરીને પછી એને સારી રીતે આપણે એને હા કરી શકીએ છેએ સાચું કહો છો તમે. તો આમ તો એવુ બહુ બધી વસ્તુઓ છે જેને આપણે અ આપણે પોતાની કલાકારી કરીને એને સજાવીને આપડો ઘર સજાવી શકીએ છીએ, એક ગૃહિણીમાં કેટલી કલાકારી છે. એ તો બધાના બધાના બધી જગ્યાએ આમ કહીએ કે એવું ના નહી કહી શીખી. કે એમાં છે ને એમાં નથી પણ બધામાં પોત પોતાની અલગ અલગ કલાકારઓ છ તો એમાં જે કલાકારી છુપેલી છે તો એના થી એ કઈ ને કઈ વસ્ત તુંને વધારે નિખારી શકે છે.
બિલકુલ હા અત્યારે તો જો આપણી પાસે એટલી બધી ફેસિલિટીઝ છે આપણી પાસે બધી વસ્તુઓ પણ છે કે આપણે ઘરને સાસ સજાવટ કરી લઈએ એવું નથી કે અત્યારની ગૃહણીઓએ સાસ સજાવટ કરતી હતી પહેલાના જમાનામાં તમે એકદમ જૂનવાણી ના જમાનામાં પણ જશો ને ત્યારે બી સ્ત્રીઓ તમને ખબર ઓલા લીપણ થી આખું ઘર મતલબ કેવું સરસ લીપી રાખતા અને પછી એમાં ઓલું જે ઘેરું આવે ઘેરું તમને ખબર ઘે ઘેરુથી થી આંગણામાં રંગોળી પૂરતા પછી વ્હાઈટ ઓલા વ્હાઈટ કલરથી આ પેલા લીપણ કરીને વ્હાઈટ કલરથી કેવી વદલી આર્ટ જેવી ડિઝાાઈનો બનાવીને એમનું ઘર આંગણું કેટલું સુંદર રાખતી હતી ને પહેલાના ટાઈમથી જ સ્ત્રીઓ આ બધું કરતી આવતી છે.
સાચું કહું છો પોતાને ઘરને સજાવવા માટે સ્ત્રીઓ કેટલા કે ભલે કેટલું બી અ ટાઈમ ની કમી હોય તો પણ ત્યાં અ એમાંથી ટાઈમ કાઢીને અને એ પોતાનું ઘર બહુ જ સારી રીતે સંજોવે છે અને સજાવે છે તો આપે પણ આ કલાકારી જરૂરથી શીખવી જોઈએ.
હા બિલકુલ આપણે પણ આવી રીતે ઘરમાં નાના મોટા ચેન્જીસ કરતા રહેવા જોઈએ અને ઘરમાંથી કોઈ વેસ્ટ વસ્તુમાંથી સારો એવો બેસ્ટ વસ્તુ બનાવવાના પ્રયાસ તો જો આપણે કરતા રહેવું જ જોઈએ જરૂરી નથી કે તમે બહારની મોંઘી બ્રાન્ડેડ વસ્તુઓ થી તમારું ઘર સજાવો તમે અમુક એવી નાની નાની વસ્તુઓ આજકાલ તો જમાનો બી એસથેટિકનો છે આમ જૂનવાની વસ્તુને તમે સારી રીતે એકદમ રિપ્રેઝેન્ટ કરો તો પણ તમારું ઘર બહુ જ સરસ લાગે છે.
સાચું કહો છો તમે હવે હું પણ આવું તો કઈ જરૂર થી કરીશ અને જેવી રીતે તમે કહો છો કે ઘરને સજાવો છો એવી રીત તે હું પણ કઈને કઈ ચેન્જજીસ કર તેજ રહું છું હમણાં જ મેં મારા બેડરૂમમાં ને એક વોલ એક એક હતી એ વોલ પર થોડા સ્ટીકર્સ ને એ લગાવીને એમાં પણ મેં રાધા કૃષ્ણ નુ એવું કે છે ને કે બેડરૂમમાં રાધા કૃષ્ણના ફોટો કે કઈ પણ ફ્રેમ હોવી જોઈએ. તો બેડરૂમમાં મેં પણ રાધાકૃષ્ણ નો મસ્ત સ્ટીકર લગાવું છે તો બધ જ્યારથી લગાવી છ બધાનું ધ્યાન એના ઉપર જ જાય છે હમણાં તો.
હા એવું જ ને બહુ સરસ તો ચાલો ને એવા નવા નવા એકબીજાને આઈડિયા શેર કરતા રેશું આપણે પણ કે કેવી રીતે આપણું ઘર આપ સુંદર બનાવી શકીએ. ચાલો જરૂર જય શ્રી કૃષ્ણ હા.